શ્રી કૃષ્ણ હા બસ મજામાં મજામાં તમે બોલો આ તો હું તો વાત કરું એટલે તમે હસવામાં જ બધું કાઢો
હમ
હમ હા હા
ત હવે એક વાત આવે તો સાંભળ મારી
હા બોલ ચાલ બોલો બોલ બસ તમે એવું કરો આખા પ્રાણી સંગ્રહાલયની વાતાસણ ભરાઈ દો ને એટલે એક વખતમાં પતી જાય
તમે ફોન કરો છો મને તો કરવા નથી દેતા તમે આવું તો કઈ ચાલતું હોય તમારા સવારે ત સવાથી વખત વખત કરે મને એક બી વખત કરે
કંઈ હમ એટલે આ મારો ત્રીજો કોલ થયો ને
હા અને મને તો એક ન સારવા
હા તો બસ હવે હ એવું કરો મારું પતે ને એટલે તમને કરો તમે મને કરો બસ
હા
હા હા બીજું
એક વખત શું થયું સેટ છે ને અમારે ઘરની સમય રહે છે. ત્યાં જમવાળ હતો
હમ હમ હમ
અરે અરે પાછી બિલાડી પાડેલી એમ
તમારા ઘર આગળ ખાલી કૂતરા બિલાડાને ગધેડા પાડે
તમે આવો ને તો ખબર પડે આખું જંગલ છે એમ આકા જંગલથી હ છે ભરો એ કશેમ અને બિલાડીઓને તો શેટને તો બિલાડીઓ બહુ વાલી હતી હો.
હા, હા, હા.
હા. ખાસી એવી એમની ખાતરદારીઓ કરે ને ધ્યાન રાખે જે રોજ દૂધ પીવડાવે અને પાછો ખીર બનાવીને પીવડાવે બોલો.
હા, તો બરાબર જ ને.
આપણે બનાવીને પીવડાઈ એ ખીર.
હા આપણેે ના બનાને પીવડાઈએ આપણેે આપણા બીલા આપણા જે બચ્ચા છે એને કોઈ વખત બોલે તો આપણે એમ કરે કે ચાલ ને બેહીજા ને છાનો માનો એવું નહીં ક હા.
હમ પછી પથારી બી બનાવે.
હમ, હમ, હમ.
હમ.
ઠીક બીજું?
એવી અને સાહેબ બી થાય.
સારું ને બીજું શું. હશે કશું આગલા જન્મનું લેણું તે લેવા આયા હશે. કૂતરા, બિલાડા બનીને ગધેડા બનીને.
હમ એને એક દિવસ એનો જે હતો ને બીલાડી પાડેલી ભાઈ એ એને તઈ તો એક બહુ જ મોટો જમાનવાર હતો હો તો પેલી બિલાડી કે ચાલ મારી બેમપરીને નોતરું આલી આવુ એમ બિચારી મીઠાઈ ક્યારે ખાશે એમ.
હમ, હમ, હમ.
હમ એ તો નોતરું આપી આઈ જમવાનું નામ સાંભળીને બેનપરીને મો માંથી પાણી છૂટવા લાગ્યું. આવી જ એક બીજી બિલાળી હતી એ તો નોતરું હોય કે ના હોય જમાનું નામ સાંભળીને એને પોચીસ જાય.
પોચી જાય એવુ
આપણે જે
તો શું જાણ ભડારો હોય.
હા, હા, હા, હા. ઠીક છે બીજું બધું મજામાં?
હવ તમારા મજામાં?
હોઉ મજામાં આજે તો ભાણીયો આવ્યો તો ને રમાડવાની એટલી મજા આવી ગઈ એને. આહા હા, આનંદ, આનંદ આવી ગયો. એમ એમ થાય કે રોજ શાંત પ કહું ને રોજ સાજં પડે ને એને આવી જવાનું તો અમને બી મજા આવે.
એ તો કે માસી મને કતી હતી આજે તો બહું લાગે છે કેતો.
હમ ઘસી ઘસી ને નવડાયો હશે આજે.
આજે તો નિશાન માં રજા હતી ને એટલે બેસન એનેે
હમ, હમ, હમ, હા, એમ તો
પણ એને મોઢા પરતો નતું લગાવા દીધું પણ ચોખ્ખો ચોખો લાગે ને નહીં થોડો.
હમ.
માટી નીકળી જાય ને આખા અઠવાડિયાની એ તો અમારે સ્કૂલનો ટાઈમ હોય ને પંદર બે પહેલા એના ઉથરો
ના ના આમાં તો કલાક પહેલા ઉઠી જાય પોણો કલાક પહેલા જ. પિસ્તાલીસ મિનિટ પહેલાં તો એ લોકોને ઉઠાડવા જ પડે ને. ના હહ તો ઉઠે એટલે પેલું તો પાંચ સાત મિનિટ તો બેસે. બેસે પછી નાહવા જાય, બ્રશ કરે. અને દીવાબત દીવા અગરબત્તી કરે, સૂર્યને જડ ચડાવે. તુલસીજીમાં પાણી નાખે. પછી પેલી બાજુ અમારું બીજું મકાન છે ને ત્યાં આવી ને મંદિરમાં કપૂરને અગરબત્તી કરશે. પછી આવે યુનિ ફોર્મ પેરે. બધું એનું ટોટલી અમ મતલબ તૈયાર રાખું એમ. નાસ્તા વાસ્તા બધું પછી યુનિફોર્મ પેરીને નાસ્તો કરે. નિરાતે એને નાસ્તો બી નિરાતે કરવા જોએ. એટલે નાસ્તો બી આરામથી ખાય. નાસ્તો ખાય એટલામાં પછી બૂટ મોજા પહેરે, બૂટ મોજા પહેરે અને ટાઈમ બચે તો પછી એમ કહું કે મોજ જા પેરેલા છે ને તો એટલું બૂટ કાઢી નાખ. પછી આરામથી બેસી અને અગિયાર વારે એને હું ઓમ ભૂર ભૂવ સ્વાહા બોલાવું ગાયત્રી મંત્ર બંને એવું જણાને. બોલવાનું દે એટલે રોજે રોજ.
ના હું તો વીસ મનિટ પહેલાં ઉઠાવું. પાંચ મિનિટ એને અ બેસે પાંચ મિનિટ. પાંચ મિનિટમાં નાવામાં લાગે, દસ મિનિટ અને પાંચ મિનિટમાં દૂધ પી ને જરા પર કરી દે બસ પંદર મિનિટ તો બહુ થઈ ગી મારે એની માટે.
ના ના મારે તો આ તો મારે લેરીલાલા છે. એને બધું આરામથી જોઈએ.
હમ હમ
ઠીક કે છે. બીજું તમારા મમ્મીની તબિયત સારી થઈ ગઈ?
ખબર નહીં મેં નહીં પૂછ્યું.
એવું?
હમ
હહ આજે આયાતા. એક બે વખત આયાતા ઘરે બેસવા હું પણ ગઈતી.
હમ અને પાસુ એના શેઠના ઘરમાં તો કેવું હતું કે પાડેલા પસુ માટે છે ને પાછું જમવાનું અલગ કાઢી જ રાખે હહ.
હમ હમ હમ.
હહ અ
હમ
એને પેલી બિલાડી જે પાળેલી એતો બોવ ભીખી ભૂખી હો એની.
હમ
ખાવાનું જોવે એટલે તૂટી જ પડે.
એ પશુઓ તો એવું જ કરે ને. અમારી બાજુ તો કુતરાઓનો એટ એટલો ત્રાસ છે એટલો ત્રાસ છે ને રાત્રે સાલા ઊઘવા નહી દેતા, એટલો કુતરાઓનો ત્રાસ છે. બહુ હેરાન હેરાન કરે પછી. કાલે જ કીધું એમને એ આ કરે છે ને બોટલમાં પેલી ગ આવે. એ નહી આવતું બ્લુ કલરની ઉજાલા એક ભરી ને મૂકી દે તો જોઈને ભાગી જાય એમ.
હમ હમ હમ.
હવે જો ક્યાંકથી બોટલો ગોતું. બોટલો મળી બ્લુ કલરનું પાણી ભરીને રાખું તો પછી નજીક ના આવે ને પાછ એટલે હમ ના અમારા બાજ જુ વાળા બિસ્કીટો ખવડાઈ ખવડાઈ કરે. અને પછી હેરાન કરે પછી આખો દિવસ આવીહીને આ એ લોકો પડ્યા રે છોકરા બિચારા આવજાય નહીં કરી શકતા
હમ હમ હમ
હમ
તો એને તો વે એની પણછ એને બી કીધેલું કે આવજે જમવા એમ
હમ હમ
હમ આજે તો તમામારે ઘર બાજુ એક સસલું આવ્યું હતું.
હા હા બઉુ મસ્ત લાગે ને ગોરુ ગોરુ સસલું કેટલું સરસ લાગે. સસલાને ટામેટા બહુ ભાવે હા ટામેટા ખોડાય ને તો બહુ ભાવે એને તો.
હા
એને ટામેટું ખવડાવાનુ.
હમ હમ હ તમારી બાજુ તો મોર ભી બઉુ સરસ નીકળે નહી.
હમ
હમ અમારે બી અહીયાંયા તો મોર તો બહુ સરસ છે અમારા ઘરમાં ફરતા હોય કમ્પાઉન્ડમાં.
હમ્મ હમ્મ હમ્મ.
કોઈ દસ ધાબા પરર દેખાય કોઈ દસ દુકાનેના ધાબા ઉપર દેખાય કોઈ દ સમાન નીચે કમ- કમ્પાઉન્ડમાં ફરે એક દિવસ તો રીસરના ત્રણ મોર ફરતા હતા અરા કમ્પાઉન્ડમાં એક વખત બાર રોડ ઉપર એક સામટા સાત મોર ફરતા હતા.
હમ હમ
હમ્મ.
એ તો કોઈ દિવસ કોપરા પાક બનાવે કોઈ દિવસ બદામ પાક બનાવે કોઈ દિવસ દૂધ પાક બનાવે.
હ
ગાજર પાક બનાવે. મેથી પાક બી બનાઈ દે.
હા મેથી પાકતો ભોલ ભલા ખાઈ લે ને બનાવે એટલે. મેથી પાકમાં તો મહેનત કેટલી છે પણ બહુ મહેનત છે.
હા
હમ ઠીક છે
હમ હા આ ટેબલ રસે પડ્યો છે એરો બોલ
હા હા તમે શોધવા નીકળ્યા? તમેં એને શોધવાર નીકળ્યા?
ના બોલ બોલ રમશે અવે.
હા હ બરાબર હં હા હ
હમ
બધું
બસ શાંતિ છે.
રવિવાર છે માંડ આરામ મળશે બાકી તો પછી સોમવારથી એ જ. જેમ રૂટ ચાલે એમ બરાબર ને! સવારથી માંડીને સાત સુધીનું ટાઈમટેબલ તૈયાર સમયપત્રક. આમ કરવાનું આમ કરવાનું આમ કરવાનું બરાબર. હમ્મ. કાલે રવિવાર એટલે છોકરાઓને બી રજા કલે અમારા ટ્યુશનનો ટાઈમ બી મોડો છે એટલે વાંધો નહીં. ન તો ટ્યુશનનો ટાઈમ બી સાારો અગિયાર વાગ્યાનો હોય ને તો એટલે મારે ઉઠાડવો જ પડે. સાડા દસે તો મોડામાં મૂળું ઉઠાવું પડે પાછું તું રવિવાર એટલે રવિવારે સવાર ઉઊઠીને તેલ નાખે તેલ નાખે પછી હે માથું પચી ધોવે એટલે કલાક એક તો તેલ રાખવું જ પડે
હમ્મ
હમ હતા ત ગરમી કેટલી પસીનો પસીનો થઈ જાય એટલું પાછું યારમમાં આખો દિવસ રમવા જોઈએ ક્રિકેટ ક્રિકેટ ક્રિકેટમાં એમાં તો કેટલો પસનોનો થાય
હ બરાબર
હમ્મ હમ્મ ઠીક છે બીજું તમે બોલો
બસ શાંતિ છે.
શાંતિ છે ને. હા તમારે બી કાલ રજ જાય એટલે થોડીક નિનીરા
હમ્મ
પછી ક્યારે તમે તો ત્યાં જવાના છો સત્સંગમાં
હવ
તો પછી કેમ વાત કરશું આપડણે
હમ્મ
કારણ કે કાલનો એક જ દિવસ છે આપ
સવારે સાત વાગે કરી દેજો
શું સવારે સાત વાગે સવારે સાત વાગે આવે ફોન માટે સવારે સાત વાગે ઉઠું
તો આઠ વાગે કરજો
પાછું સાત વાગે હું આગરે આવું ફોન કરવા
ત આઠ વાગે કરજો.
આઠ વાગે બા મંદિરે ના જતા તો બાને કહ તમેં બેસો મંદિરે ના જાવ એવું કઉ
તવા સાદ વાગે ગાઉન પહેરીને બેસી દજ સાત થી હું આપણે બે કલાક વાત કરી દઈશું
બે કલાક બાદ કરી ત ટકા ઊઘેલઘે નવ વાગ્યા સુધી હ એને ઉઠાડવા ના જાય એટલે
હમ્મ હમ્મ
હમ તમે સવારે ઘરે કેટલા વાગ્યા સુધી હશો
હું સવારે નથી જવાની સાંજે જવાની છું પણસ સવા એું સાત વાગ્યાથી નવ વાગ્યા સુધી બે કલાક ફ્રી છું એમ
હા હા હા.
એવું છે.
અચ્છા તો નવ વાગ્યા પછી ના કરું
હા તો તમે સરે સાત વાગે કરશો કાલે
એવું નહીં નવ વાગ્યા પછી ના કરું કે કરું
ના કરો એમ
એવું છે નવ વાગ્યા સાત વાગે તો નહીં મેળ પડે જોવું હવે બા મંદિરેથી આવી જાય પછી થોડોક ટાઈમ મળશે અધો અડધો એક કલાક જેટલો
હા
હા પછીને થશે બરાબર હા કારણ કે મારે તો હજુ પાંચ પોલ બતાવે છે તમારે કેટલા બતાવે છે?
મારે તો ખબર નથી પડતી
નહીં પેલું બાજુમાં આવે છે ને ઝીરો ફાાઈવ પછી સબ મિશન ન આવે છે એવી રીતે તો હજુ મારે પાંચ બતાવે છે તમારે કેટલા બત
પ એ તો વધી જાય પછી એવું
હા તો વધારાના જ બતાવે છે ને જે કરવાના હોય એ જ બતાવે આપણને મારા પાછ પા કોલ બતાવે છે હવે આખા દિવસમાં પાંચ કોલ કોને કરવાના
હમ્મ હમ્મ
હા હા. એટલે મેં કીધું હવે પૂછી જોઉ તમે જોઈ લેજો અત્યારે ખબર પડી જશે પેલું છે ને ઝીરો પછી ઓબ્લિક આવશે ને પછી પાંચ એમ પાંચ ચાર એવા આવશે કશુંક લખેલું.
તો હમણાં એક પાછો હું તમને કહી દઉં મને મારા માંથી લાગે તો
હા એટલે છે ને તમે પેલા જોઈ લો કે તમારા કેટલા કોલ બાકી છે એમ બરાબર. મારા તો ઝીરો ઓબ્લિક ને પાંચ બતાવે છે હાલ ફિલહાલ પાંચ બતાવે છે પછી હવે જોવ ચાર થયા હોય તો પછી આવતીકાલે બે સવારે બે